હ કેમ છો
મજામાં તમે કેમ છો
હું બસ મજામાં મેં કીધું આજે આમ પરિવારમાં સ્ત્રીની ભૂમિકા વિશે વાત કરીએ જોઓ ને આજકાલ તો પરિવારની રચના અને વિચારસરણીમાં પણ કેટલો ફેરફાર આવ્યો છે આમ ખાસ કરીને સ્ત્રીની ભૂમિ તો બહ મોટો બદલાવ જોવા મળે છે શું તમને લાગે છે કે એમ પહેલા આના સમયમાં સ્ત્રીની ભૂમિકા જે હતી એ આમ શું હતી
હા જો તમારી વાત એકદમ સાચી છે જો પહેલાના સમયમાં કેવું હતું કે સ્ત્રીની ભૂમિકા છે ને મુખ્યત્વે ઘર સુધી મર્યાદિત હતી કેવું કે ઘરના કામ કરે બાળકોને સંભાળ રાખે અને પરિવારમાં આમ સભ્યોની સેવા કરે પણ એ જ તેની મુખ્ય જવાબદારી માનવામાં આવતી હતી પહેલાના સમયમાં તો
હા એ તો છે અને એ સમય તો આમ સમાજું પણ એવી જ અપેક્ષા રાખતો હતો કે આમ સ્ત્રીઓ માટે બહાર જઈને કામ કર પોતાનું કરિયર બનાવું બ ઓછું પહેલા તો જોવા મળતું ભાગ્ય જ કોકના મ ઘરમાં કોઈને આવું કરવા મળતું હતું
એજ તો બરાબર વાત છે તમારી અને શિક્ષણની તકો પણ છે ને મર્યાદિત કે ઘણા સ્થળો એ તો છે ને છોકરીઓને પ્રાથમિક શિક્ષણ પછી તો આગળ ભણવા દેવામાં આવતું જ નતું
હા એજ અને એમ એટલું ભણાઈને પછી એમનું લગ્ન કરાવી દેતા પણ હવે તો કેવું કે તે સમય બદલાયો છે આજે તો આમ સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે એ પછી શિક્ષણ હોય નોકરી હોય વ્યવસાય હોય રાજકારણ હોય કે વિજ્ઞાન હોય દરેક જગ્યાએ તેમની હાજરી તો દેખાય જ છે
હા એજ તો અને આજે સ્ત્રીમાં ઘર સુધી મર્યાદિત નથી તે ઘર અને બહાર બંને જવાબદારીઓ એટલી સફળતા પૂર્વક આમ સંભાળી રહી છે ને કે એક રીતે કહીએ ને તો તેની ભૂમિકા હવે આમ ડબલ થઈ ગઈ છે
એકદમ સાચું કહ્યું આજે તો સ્ત્રી ઘર ચલાવવાની સાથે સાથે આતી આર્થિક રીતે પણ પરિવારને સહારો આપતી હોય છે
હ પરંતુ છે ને આ બદલાવ સાથે કેટલીક પડકારો પણ આવ્યા છે કે જેમ કે કામ અને ઘર વચ્ચે સંતુલન જાળવવું
હા એ તો છે આ એક બહુ મોટી વાત છે આમ ગણીશ સ્ત્રીઓને તો બંને જગ્યાએ સંપૂર્ણતા લાવવાની અપેક્ષા રાખવામાં આવે છે જે ક્યારેક દબાણ દબાણ પણ સર્જે છે
હા છતાં પણ આજે સ્ત્રી કેવું કે વધુ આત્મનિર્ભર બની શકે છે અને પોતાની ઓળખ બનાવવા માટે પણ તે પ્રયત્નશીલ છે
હ એ તો છે પરિવાર પણ હવે ધીમે ધીમે આ બદલાવને સ્વીકારી રહ્યો છે અને સાથે સાથે પુરુષો પણ હવે તો આમ ઘર કામમાં સહભાગી બનવા લાગ્યા છે એ લોકો લોકો પણ હવે અ સ્ત્રીઓને ઘરના કામ કરવામાં થોડા મદદ કરી રહ્યા છે
હ અને આ છે ને ખૂબ જ આમ સકારાત્મક બદલાવ છે કારણ કે કેવું કે વાર એક ટીમની જેમ કામ કરે ને તો ત્યારે જ સુખ અને સમૃદ્ધિ આવે ઘરમાં
હા એ તો છે તમને શું લાગે છે કે આ બદલાવ ન બાળક બાળક પર શું અસર
હા જો મને તો લાગે છે કે સકારાત્મક અસર પડે જના પરથી કારણ કે બાળકો સમાનતા સહકાર અને જવાબદારી શીખ્યા બધી બાબતોથી
હ હ અને તેઓ માતા પિતા ને બંને રીતે સક્રિય જોઈને પ્રેરણા પણ લે છે છા
હ અને બીજી બાજુ કેવું કે કેટલીક વાર છે ને સમયની અછત ના કારણે બાળક લોકો સાથે છે ને ગુણવત્તાયુક્ત સમય ઓછો પસાર થાય છે
એ તો છે જ પરંતુ આજકાલ તો ઘણા માતા પિતા ગુણવત્તા પર વધારે ધ્યાન આપે છે માત્ર
હ અને આજની સ્ત્રી તો છે ને પોતાની પસંદગી મુજબ જ જીવન જીવવા માંગે અને જો તે ઘરેણી બનવી હોય ને તે કાર્યકિર્દી બનાવવી જ હોય કે બંનેનું સંતુલન રાખવું હોય
હા એ તો છે અને આ પસંદગી નો માન આપવો પણ ખુબ જરૂરી છે ને
સ્ત્રી નો સમાન અધિકાર આપવો જોઈએ તો જેથી તે આમ પોતાના સપનાઓ પણ પૂરા કરી શકે ને
હ એ તો છે ક્યારેક હજુ પણ આમ કેટલીક જગ્યાએ તો જૂની માન્યતાઓ જ જોવા મળે ે છે કે આામ એ લોકોને ભણવા ના દે અને લગ્ન કરાવ દે પહેલાને એવું બધું
હા હજી જોવા મળે જ છે બધું પણ છે ને બદલાવ ધીમે ધીમે આવી જ રહ હવે તો શિક્ષણ અને જાગૃતિ થી તો આ માન્યતાઓ બદલાય તો રહી જ છે
હ એ તો છે આજની સ્ત્રી ટેકનોલોજીનો પણ સારી રીતે ઉપયોગ કરી રહી છે ને
હા બરાબર તે કેવું કે ઓનલાઈન કામ વ્યવસાય અને શીખવા માટે ન નવા રસ્તાઓ પણ શોધી રહી છે
હા એ તો છે તો કેવું કે અત્યારે તો સ્ત્રીની ભૂમિકામાં તો જમીન આસમાનનોો તફાવત છે
હા પરંતુ એક વાત હજુ પણ સમાન છે કે પરિવાર પ્રત્યેનો પ્રેમ અને જવાબદારી એ કોઈ દિવસ નહી બદલાય સ્ત્રીના મનમાંથી
હા એકદમ સાચું ભૂમિકાઓ બદલાઈ શકે પરંતુ લાગણીઓ અને મૂલ્યો હંમેશા મહત્વની રહે છે
હા અને છે ને આવનારા સમયમાં કદાચ વધુ સમાનતા અને સરકાર જોવા મળી શકે છે આ બાબતે
હ એ તો છે સમાજ વધુ પ્રગતિશીલ અને સમાન તા વાળો બનશે એવું તો મને લાગે જ છે
હ અને કેવું કે પરિવારે બદલવાનો આમ સૌથી મહત્વનો ભાગ બને એમાં
હા એ તો છે આમ મારા મતે તો ને શિક્ષણ એ સૌથી મોટું કારણ છે કે જયારે સ્ત્રીઓને શિક્ષણ મળે ને ત્યારે તેમની વિચાર શક્તિ અને આત્મવિશ્વાસ બંને વધ્યા એટલે
હા અને આપણે પહેલા જ વાત કરીને એમ જોઈએ ને તો પરિવારમાં છે ને સ્તુની ભૂમિકા બદલાવા વિશે ઘણું સમજાયું તો ખરું જ આપણે પણ મને લાગે છે કે આ બધ બદલાવ આમ મૂળ કારણ વિશે આમ વિચારવું તો જોઈએ જ આપડે
હમ એ તો છે આમ ઘણું બધું જોઈ શકાય જો ને જેમ કે શિક્ષણથી જ આમ સ્ત્રીને પોતાના હકો અને ક્ષમતાનોો અહેસાસ થયો પહેલા તો કેવું કે ઘણી વાર તેને પોતાની ક્ષમતાનો અંદાજ પણ ન હતો
હા અને કેવું કે શિક્ષણથી જે સ્ત્રીને છે, ને પોતાનો હક અને ક્ષમતા ન એહસાસ થાય તમે કીધું એ બિલકુલ બરાબર છે, અને માત્ર શિક્ષણ જ નહીં પણ આ થિક સ્વતંત્રતા પણ મહત્વપૂર્ણ છે, કારણ કે આજે સ્ત્રી કેવું કે કમાણી કરે છે, ને તો તે પરિવારના નિર્ણયમાં પણ ભાગ લઈ શકે છે.
હા એ તો છે, હવે કેવું થઈ ગયું છે, કે માત્ર એક વ્યક ટી પર આમ આધાર રાખવાનો સમય ગયો છે, અને બંને મળીને પરિવારને આગળ વધા તા થઈ ગયા છે.
હા એક બાબત ધ્યાનમાં આવે છે, કે પહેલા છે, ને સ્ત્રીને માત્ર સંભનાર તરીકે જોવામાં આવતી હતી પણ જ્યારે હવે તો છે, ને તે નિમરા અ આમ નિમ્રતા અને છે, ને નર્ણાયકતા પણ બની શકે છે.
હા એ તો છે, તમે ખુબ સરસ રીતે કહ્યું એમ હવે તે માત્ર સહાયક નય પરંતુ નેતૃત્વ પણ આપી શકે છે.
હ પરંતુ છે, ને આ બદલાવ સાથે કેટલીક આ માનસિક સમસ્યાઓ પણ ઉભી થઈ છે. જેમ કે ક્યારેક સમાજની અપેક્ષાઓ અને વ્યક્તિગત ઈચ્છાઓ વચ્ચે છે, ને બહુ સંઘર્ષ થઈ જાય છે.
હા એ તો છે, ઘણા લોકો હજુ પણ જૂની માન્યતાઓ સાથે જોડાયેલા છે, જેના કારણે આમ જે સ્ત્રીઓને આ ગળ વધવું છે, એ વધી શકતી નથી એ એ લોકોને અવરોધ વચ્ચે આવે છે.
હ અને ખાસ કરીને કેવું કે નાના નાના શહેરો હોય ને અને ગામડાઓમાં આ બો જોવા હજી પણ મળે જ છે.
હા પરંતુ હવે ત્યાં પણ આમ બદલાવ શરૂ થઈ ગયો છે, ધીરે ધીરે ઘ ણા પરિવારો આમ છોકરીઓને ભણાવે છે, અને તેમને ખૂબ સપોર્ટ પણ કરતી હો જોવા મ ળે છે.
હ અને આ બદલાવમાં કેવું કે મીડિયા અને ટેકનોલોજીનો બો જ મોટો ફાળો જો વા જઈએ ને તો છે, જ
હા એકદમ સાચી વાત જેમ કે સો યલમીડયા અને ઇન્ટરનેટ દ્વારા લોકો આમ નવી વિચારસર અપનાવી રહ્યા છે, એ પણ એમ ખુબ સારી બાબત છે.
હ અને હવે કેવું કે સ્ત્રી પોતાના વિચારોને છે, ને ખુલ્લા દિલથી વ્યક્ત પણ કરી શ કે છે.
એ તો છે, પણ એક બીજો મુદ્દો કે તમને આમ લાગે છે, કે આજકાલની ત્રી વધુ દબાણ હેઠળ છે.
થોડુંક હા કારણ કે જો હવે તેનાથી દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર વા ની આમ અપેક્ષા રાખવામાં આવે ને એટલે
એટલે કેમ પરફેક્ટ બનાવ બનાવવાનો દબાણને?
હ અને એ છે, ને હંમેશા શક્ય નથી તેથી છે ને માનસિક આરોગ્ય પર આમ બો ઘણું આમ ધ્યાન આપવાનું બો જરૂરી છે.
હ આ તો ખુબ મહત્વનો મુદ્દો છે, આમ સ્ત્રીઓ એ પણ પોતાનો સમય આપવો જોઈએ.
હ કારણ કે જો તે સ્વસ્થ અને ખુશ રહેશે ને તો પરિવાર પણ ખુશ રહેશે
હ એ તો છે, પણ આપણે એમ પુરુષોની ભૂમિકા વિશે પણ વિચારવું જ જોઈએ ને? હ
ચોક્કસ બદલાવ માત્ર સ્ત્રીઓમાં નથી પરંતુ પુરુષોમાં પણ આવો તો જોઈ એ જ
હા જો પુરુષ સહયોગ આપશે તો સ્ત્રી માટે બધું સરળ થઈ શકે છે.
હ અને આ સહયોગ છે, માત્ર શબ્દોમાં નહીં પણ કામમાં પણ દેખાવું જોઈએ
હ જેમ કે ઘરકામમાં મદદ બાળકોની સંભાળ અને આમ ભાવનાત્મ ત્મક સપોર્ટ પણ ખૂબ જરૂરી છે
હા અને આ બધું મળીને જ આમ સાચી સમાનતા આવે છે
હા એ તો છે એ મને આમાં એક પ્રશ્ન થાય છે કે આમ આજની પેઢી વધુ સમાનતા વાળી છે
હા એ તો છે જ મોટા ભાગ્યે તો છે જ પણ નવી પેઢી આમ વધુ આમ ખ મુુલ્લીયમ વિચારણી ધરાવે ને એટલે
હમ હ એ તો છે આપણે જેટલી વાત કરીએ સ્ત્રી સશક્તિકરણ પર એટલી ઓછી છે
હલો
હા હલો
હા હા અવાજ આવ્યો તમારો
હા આમ કહ છું આપણે જેટલી વાત કરીએ એટલી ઓછી છે આ સ્ત્રીઓ પર તો
હા એજ આખું આપડ ચોક્કસથી ફરી વાત કરીશું આ ચર્ચા પર
હા ચાલો બાય